હલો
હા અવાજ આવે છે મારો
હા આવે છે તમારો અવાજ મને કમ્પ્લેટ આવે છે
તો આજે આપડે સેના વિશે વાત કરીશું
તો આપડે કચ્છમાં પહેલા બે હાજર એકમાં કે ત્યારે ભુકમ થયો હતો ને તેના વિશે થોડી વાત કરીએ આપડે
હા એ તો છે અને એ વખતે કચ્છમાં જે બે હાજારની એ સાલમાં જ આવ્યો હતો ને જે ભુકપ એ ભૂકંપ માં કેટલ બધું પેલું થયું હતું ન નુકસાન આખું કચ્છ બરબાદ થઈ ગયું હતું આમ જોવા જઈએ ને આપડે તો
એટલે કમ વધ જ નું એ અથવાશતું જ નતું મળતું અને કઈ વાની સગવડ પણ નથી મોકંપના કારણે અને એ કોઈ પણ બિઝનેસ પણ નતા ત્યાં
હા એ તો છે અને હવે તો સરકાર પણ તમને કક રેવાની બધી સુવિધા કરી આપે છે જો તમે કચ્છમાં જઈને બિઝનેસ તમારા સ્ટાર્ટ કરો ને તો કંપની સ્થાપો કે એના માટે તમને મૂડી આપે ને એવી રીતે બધું સાહેબ પણ કરતી હોય છે
કશું હતું ને આપડા કચ્છની અંદર એ જેમ ભૂકંપ આયા પછી તો મોદીને કીધું તું કે હું એવું કચ્છ બનાઈશ ને કે ભાઈ કચ્છ જોયું નહી હોય તમે કશું નહી જોયું હોય અત્યાર સુધી અને અત્યારે આપડે અત્યારે બે હાજર છવ્વીસ સુધી માં એ બધું કરી દીધું છે અત્યારે એટલી બધી સગવડ થઈ ગઈ છે ને અને એજનેસમાં એજનેસ ખેતીમાં પણને એટલું બધું આગળ આવી ગયું છે ને કચ્છ મા
હા એ તો છે પરંતુ જે કચ્છ ણો એટલો બધો જે ભૂકંપ એનું કોઈ ખાસ કારણ હશે
એ તો કારણ કારણ તો આપણે ક ખબર નથી કારણ કે બધી જગ્યાએ આવતા જય છે હમં આપડે સાંભળ્યું હતું કે વિદેશ માં પણ આવ્યો હતો અને આપડે આપડે જે નવરાત્રી ઉપર કે નવરાત્રી ની આજુબાજુ ને એક્ઝે તો આઈડિયા નથી કે એને આપડ આપડ પણ આવ તો તને ખબર હોય તો આપડે પાટણમાં પણ આવ
હા હા એ તો છે એ ભૂ કમ ની તીવ્રતા પણ ઓછી હતી બહ અનુભવ નતો થયો પરંતુ ખબર પડી ગઈ હતી
પણ અમને શું અમે ઉપર હુતા હતા ને અમને ખબર પડે કે આખું બધું હલે કેમ છે હું એક પલંગ ઉપર હતું તો મનેને અમ ખબર મળડી આખું હલવા માંડી ને એટલું બધું વધારે હતું નહી પાંચ એક સેકન્ડ ન એટલું બધું અનુભવ થઈ ગયોને અને એટલો બધો હેવી પણ નતો તો પણ એટલી બધી અસર થઈ પેલું તો આખું મકાન બધી ઈમાર તો બધી મળી ગીતી
હા હા અને જ્યાં તીર ગંદુ ને જે ભૂકંપનું ત્યાં તો બધું જે મકાનો વકાનો બધા પડી તૂટી ગયા હતા આટલા સામાન્ય ભૂકંપમાં પણ
આ તો સુંમ ફેમલી બધા એમ જ કેતા તો એટલું બધું આવ ભૂગંમ કે મહાણ અંદર ભરી ગયા હતા જમીન ફાટી હોય ને આખી આખી હું મકાનંદન જતું રે એવું થઇ ગયું હતું
ઓહ તો તો કેવું વિના વિના શકશે એ
મઅરે ભૂકંપ એટલું બધું હતું અને કશું વધુ નતું તો અત્યારે જે ભૂકંપ પછી પણ જેમ વિકાસ થયો છે કચછનો એટલો બધો થયો છે ને કેવા લોકો ફરવાઈ જાય છે ને કચ્છમાં
હા એ તો છે અને જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે વખતે પછી બચાવ કામગીરી કેવી રીતે કરીએ હીએ એ વખતે તો ટેકનોલોજી કે કઈ હતું નહી તો ખબર નહી પડી હોય ને
પણ અતારે એમ્બ્યુલન્સ પણ છે બધું એકસો આઠ બધું તરત જ આવી જાય એ તો એ પણ નતું કે એ વાગ્યું હોય તો શું કરવાનું કાર કે આખી આખી બિલ્ડીંગ બ હોય અંદર બધા કાઢવાના કે મશીનો હોય મશીન પણ હતા નહી બધાને કાઢવાના પણ કેવી રીતે પોતાની જાતે મજૂરી કરે અને જે એ જે મજૂરો નહતા હતાાય તો બધા દટ ગયા હતાના અમુક અ બધાને તકલીફ જ હતી એટલે બહાર થી આવા હોય તો સાધનો એટલા બધા હતા ને અને નાસ્તા ની પણ એટલી સગવડ નથી પેલા હાઈવે હતા ન‌ઇ એટલા બધા એક સિંગલ રસ્તો હતો અને એનામાં જ આપણે જવાનું બાછુ વિસ્તારમાં એ હો છે કે સાઈડમાં વિસ્તાર છે આખો આજુબાજુમાં દરિયા કિનારો છે એટલે કોઈ સાધનો પણ મળે નહી
હા એ તો છે અને મેં કંક સાંભળ્યું છે કે આવુંજ આપડે કેક આફ્રિકામાંથી એક પ્લેટ આખી છૂટી થવાની છે અને પ્લેટ માં ધીરે ધીરે વચ્ચે જગ્યા થતી રહે છે અને હવે ભારત તરફ આવશે એવું સાંભળશે તો એવું કાયક અફવા છે કે સાચું
એ હવે આપડે તો ખબર નથી પી બધા અનુભ માણસ બધા અલગ અલગ કહેતા હોય છે એ સાચું પણ હોય ને ખોટું પણ હોય એ તો હવે આપડેને એટલે માધું આઈડિયા નથી પણ આ થયું તું એના કારણે અત્યારે એટલું બધું મસ્ત થઈ ગયું છે ને એ કચ્છની અંદર પવન ને બધું વધારે આવતું હોય તો મધર લોકો પોતાની શું જમીનોને બહુ વધારે છે ક ગજ ા ને ઉદ્યોગોની બધું વધ્યું નથી અને ગામડાઓ છે તો હજી બધા જ શ હતું આપડે બધા જન્મ કચ્છ માં જ હતા પેલા અને પછી ત્યાં ક ઉદ્યોગો નોતા કે કોઈ રોજગાર નોતુ એટલે આપણે બધાંયે કચ્છને છોડીને બાર આયા અને બાર આયા એમ પછી હવે શું તારું એમાં બધાને કશું સાધનો હતા નેઈ પણ ઉદ્યોગો નોતા તો હવે બધાય અહિયાયા થી હજી પાછા આયા તા મતલબ બાઘા અમદાવાદ બાજુ ગયા હતાા કે પછી અમદાવાદ બહાર ગયા તા બધા પાછા આવ્યા હ ન ઉઘોગ કછની અંદર સ્થાપે છે તો એટલું બધું સારું એવું થઈ ગયું છે નેમ અવન ત તકી કેવાય ને જેમ પવન વધારે આવતો હોય ને મેજડી ઉત્પન્ન કરયો એ પણ એટલી બધી થઇ ગ‌ઇ છે કચ્છની અંદર
હા એ તો મેં પણ જોય છે અલગ અલગ કંપની જેમ કે અદાણીની નેને એવી રીતે બધ કંપનીઓ ઘણી બધી છે કંપનીઓની પવનચક્તિઓ ઘણી બધી હોય છે ત્યાં કચ્છમાં જોવા મળે છે અને એટલું ક્યાંક ક્યાંક તો એટલા એક એક વિસ્તારમાં તો એટલી બધી હોય છેને કે ના પૂછો વાળ અને કચ્છમાં ક્યાંક તમને જમીન ભાડા એ આપી દો આવી રીતે કોઈ પણ કંપનીને અને પછી કંપની પવન ચકી નાખે અને એ પવનચક્કી પ્રમાણે તમને આપે અને જો તમારે પવન ચક્કી નાખ તો પણ તમારી જમીન ઉપર તમે નાખી શકો એવું પણ મેં સાંભળ્યું છે
બધું સાચું જ છે બધું થાય છે કે શું છે જમીનોમાં વધાર છે અ એટું બધું હતું ને હુકમમાં પછી હજી એટલા બધા ઉદ્યોગો કે વસ્તી હજી એટલી બધી આવી નથી પાછી એટલે બધું ખાલી ખાલી જ પડ્યું છે નેમ પવન કેમ વધારે આવે એ કે હજુમાં દરિયા કિનારાય ન વિસ્તાર છે આખો કચ્છની પરણમ બાજુ દરિયાં‌ કિનારો છે. એના કારણે પવન વધારે આવતો હોય મહેનત કરવા એમ ફાયદો થાય છે બઉ
દરિયાઈ પવન ના કારણે પછી પવનશક્તિઓ થોડીક પવન વધારે આવે અને એ પવનચકીઓ વધારે વીજળી પણ ઉત્પન્ન કરી શકો
પાછી, એવું પણ આપડે સાંભળ્યું છે, ગ્યા અત્યારે લોકો દ ખેતી ની બધું સારું થાય છે એટલે બધું. પરીઓ હોય, કે પછી કોઈ હેટી હોય, તરબૂજ હોય એમ બધ બધાનું ઉત્પાદન વધારે થતું હોય છે, આાડમ પણ છે.
હા અને પાછુ હમણા, તો હું વચ્ચે ફરવા ગયો હતો ને કચ્છમા, તો મેં જોયુ ત્યાં સ્મૃતિવન કરીને બનાવી છે, સરકારે તો એમાં એ, તમને કચ્છના ભૂકંપ અનુભવતા કરવા માટે એક રીતે રૂમ બનાવેલો છે, અને એમાં તમારે સ્ટેન્ડ પકડીને ઉભુ રેવાનુ અને પછી, ચારે બાજુ એલઈડી સ્ક્રીન હોય, અને એના ઉપર તમને ભૂકપ આવ તો બધું વસ્તુ પડી જતી, હોય, તમારે તમે પણ એવી રીતે હલ હલ થતા, હો એટલે તમને આગ અનુભવ થાય, કે ભૂકપ કેવો હોય.
હમ્મ, ભકમ નાચવા હે આપડેને અનુભાઈ સા કેમ કેવા માંગો છ છેને, તમે
હા ભૂકમ ના આ અને પાછુ એ આખું આખું જે સ્મૃતિબન બનાવેલું છે ને, તો એ આવી રીતે કચ્છ, માટે કરીને જ બનાવ છે, ખાસ કરીને આ ભુકંમ માટે અને એમાં બધુ ભૂકપ સા કારણે આવે છે, અને કેવી રીતે ભૂકપ તીવ બિંદુ જે હોય, એ જાણકાર કરી જાણે એને મતલબ આપડણે કેવી રીતે જાણી શકીએ. કે અહી તીરવ બિંદુ હતુ, ને એવું બધું અંદર સમજાવેલું છે. એમા
હા, તો એ પણ સારું જ છેને, કારણ કે આપણને પણ ખબર પડે કે કચ્છની અંદર શું હતુ કારણ કે આપડ કચ્છમાં હતા, ને એટલે આપણને એટલું બધું આઈડિયા નથી. અને હવે, આપણને જાણવું હોય તો એનામાં આપડ એનું આખું બાધુ હ દસન તમે જેમ કીધું એ જો જો જોઈએ, તો આપણને આઈડિયા પણ આવે શું હતુ, વખતિ એને બધું
હા, એ તો છે, આપણને આઈડિયા આવે પછી, જે આ કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો ને તો એમાં પછી, કેટલીક અફવાઓ પણ ફેલાણી હ તે અને એવું બધું પણ થયુ હતુ અને બીજું એ કે મેં એવું સાંભળ્યું છે, કે કૂતરાઓ અને જે પ્રાણીઓ એમને ભૂકંપનોો અનુભવ. પેલેથી થઈ, જાય તો એ વાત સાચી છે.
એમ આ સાચી જ છે, કાર કે એમને ખબર ન કેમ એવું થતું હોય છે, અને જે પક્ષીઓને પક્ષીઓને પણ ખબર મળડી જાય, કે જમીન ની અંદર પક્ષી બેઠાલાા પથીંગ મતલબ, એને ઉડીજ આકાશ મજ નિમ બધું પણ થતું હોય છે, એ એમના આઈડિયામાં વધધારે આવે ખબર નહ કેમ મને સાચું જ છે, મતલબ
એ વખતે, તો કાંક જયારે ભૂકંપ આવે્યો એ વખતે આપડે પાટણમાં ક્યાંક પ્રોગ્રામ હતો, ને એ વખતે છેનો, પ્રોગ્રામ હતો એ વખતે
પ્રગ્રામ, તો હતુ પણ ખબર નહ હવે તેનું હતું તો આપણે એટલું આઈડિયા છે, મને કેમ આપડે બધા ઘરની અંદર હતા, આપડે આપડે હતા ને આપ ફેમિલી બધા ઘરમા અને, આપડે મકાનીવુ થાંભલાર બધું અને ઉપર મકાનીધુ, આખુ મકાન હ તીધુ અને એભ, મા એને ટાંકી હતી ને પાણી આખું ભરેલું હતું ને પાણી આખું છલકાતું હતું એટલું બધું થઈ ગયું હતું.
ઓહ તો તો પછી કચ્છમાં કેવું હશે?
માછું એ જે ભૂકંપ આવે ને પછી એ અઠવાડિયા સુધી એ આંચકા પણ આવતા હતા. હમ એટલેમાં એને અચ્છા અમુક લોકો તો એટલા બધા હેવાઈને ગયા હતા ને કે બહાર જ સુતા હતા. જમીન ઉપર જ ઘરની અંદર પણ જતા નહોતા કારણ કે સાંજના ટાઈમે આંચકા તો બઉ
હા એ તો છે અને સુવા જાય ને પછી જે ભૂકંપ આવે અને ખબર ના પડે તો ભાગી પણ ના શકે એટલા માટે ક લોકોને મનમાં ડર બેસી ગયો હતો એ
હા હા એટલે ઓકે ચાલ ઓકે બાય.